જવા દેવાનો, બેકગ્રઉન્ડ કઈ અવાજ
નહી નહી.
એક જ નહી તો આજનો આપરો ટોપિક છે કે અતિવૃષ્ટિ અને દુ કાળ.
અતિવૃષ્ટિને
દુષ્કાળ
હમ્મ
તો તમે તો અતિવૃષ્ટી કોને કેવાય દુષ્કળ કને કહેવાય સારું છે
અતિવૃષ્ટિ તો પેલા એને કહેવાય કે જ્યાં સૌથી વધારે વરસાદ પડતો હોય એને અતિવૃષ્ટિ કેવાય. વરસાદ તો પેલા તો સેન્ટીમીટર માં મપાઈ સાઠ સેમી સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ હોય એવો વિસ્તાર આપડ કચ્છ ને બનાસકાંઠા એ વિ સાઈઠ સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ આવે પછી આપડે સૌરાષ્ટ્રમાં જોઈએ તો બેકગ્રાઉન્ડમાં થોડોક અવાજ આવે છે તમારે
જો તો હજી આવે છે કે
નહી હવે નથી આવતું તો જો કચ્છમાંને આપડણે જોઈએ ને તો કચ્છમાં સરેરાસ વરસાદ છે ને આડત્રીસ સેન્ટીમીટર છે આપડે અતિવૃષ્ટિને દુષ્કાળ તો મેન રીઝન તેનો વરસાદ જ હોય કચ્છમાં અડત્રીસ સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ છે ને એટલે. એટલે એનું મેન રણઅપ કચ્ચ કેવાય ને એમાં તો વરસાદ જ નથી. અ એની જગ્યા એની બાજુમાં બનાસકાંઠા છે બનાસકાંઠા રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું છે. એટલે ત્યાંય ને અતિવૃષ્ટ જોવા મળે આપડે અતિવૃષ્ટિ બનાસકાંઠા ને રણમાં વધારે જોવા મળે. હવે જોયએ તો આપણે. ગીર સોમના સૌરાષ્ટ્ર નો પ્રદેશ આખો જોઈએ ને એમ તો સૌરાષ્ટ્રના પ્રદેશ માં. આપડણે ચાલીસ થી સા સેન્ટીમીટરો વરસાદ થાય જે એવરેજ વરસાદ કહેવાય એમ. એને તે અતિવૃષ્ટ કે દુષ્કાળ હવે પડતો નથી. અને એ એની જગ્યા આપડે વલસાડ કે નવ નવસારી જોઈએ ને. તેને વલસાડ ને આપડે ગુજરાત નું ચરા પુંજી કહેવાય. જે્યાં એકસો વીસ સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ પડે. એકસો વીસ સેીમીટર કરતા વધારે વરસાદ એટલે દષ્ળ દુષ્કાળ નો કહેવાય અતિવૃષ્ટિ કેવાય હા ને રણમાનીમાં આપડે દુષ્કાળ પડે એમ. જ્યાં ત્રીસ સે સેન્ટીમીટર ઓસો વરસાદ પડે દુષ્કાળ કહેવાય જયારે કચ્છમાં તો સરેરા છે આડત્રીસ સેન્ટીમીટર નો છે. હવે એમાં જોવા જઈએ તોમે ઘણા પરિબળો કામ કરતા હોય. આપડે આ વખતે આ બે હાજાર છવવીસ માં જોઈએ તો અલની નો ને લાની ન. કામ કરે છે અર્નો પેસફિક સાગરમાં. અ વાયુ નો ચક્ર વધાવાતી બધો વરસાદ. આપડે દક્ષિણ આફ્રિકાની બાજુ લઈ જાય છેએ એટલે ત્યાં એને. અતિવૃષ્ટિ જોવા મળે છે અને આપડા ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિત. સર્જાય છે પણ આ વખતે આપણે જોયું તો ઊંધું થયું છે એમ. સુરતમાં ને બધામાં એટલો વરસાદ થયો છે ને. એક દિવસમાં ચાલીસ ચાલીસ ઇંચ વરસાદ થયો છે. તો એ બધા અતિવૃષ્ટિના જ પરિણામો છે એમ. એના લેધે આપણા હા. એના લીધે અતિવૃષ્ટિ થાય તો સુરત માં કેટલા જાનહાની માલહાની થઈ છે. એમાં. સરકાર પછી તો શું કરે એમ દુકાન મા આપડે વિડીયોને જોઈએ. તો આખી દુકાન માં પાણી ગરી ગયા એનાથી બહુ નુકસાન થાય છે એમ. અતિવૃષ્ટિને કારણે એ નડે છે એમ એ બીજી બાજુ જોઈએ તો દુષ્કાળ. કચ્છ એમાં જાય તો નખત્રા ના જયારે વરસાદ નથી તે એની બધા ના. બકરા ને મેન નો ઉદ્યોગ છે બકરા ઊંટને ગધેડા. એ એનું માંસ મછી ને દૂધ વેચે છે તો એ બધા અહં વરસાદ ન હોથી ને. ઘાસ થી કઈ ચારો નથી મળતો એ બધા ફરી ફરીને પાટણ મહેસાણા માં. જાય છે એમ એટલે. આને કઈ ફાયદો તો નથી આને નુકસાન ન જ નુકસાન છે એમ અતિવૃષ્ટિને દુષ્કાળ બંને ના. તો નોર્મલ વરસાદ હોય તો ચાલીસ થી સે. સાઈઠ સેન્ટીમીટર વચ્ચેનો વરસાદ થાય ને તો જ આપડણે એ બરોબર કેહેવાય એમ.
બરાબર છે અને એ કીધું એ તમે કીધું. બરાબર જ છે અતિવૃષ્ટિ એટલે વધારે પડતો વરસાદ જે વિસ્તારમાં પડે છે જરૂરિયાત છે એની. વધારો તે વૃસ્તુ કેવાય. દુષ્કાળ એટલે જેની જરૂરિયાત છે એની કરતા સાવ ઓછો વરસાદ કે નહી હોયે વરસાદ છેને દુષ્કાળ કહેવાય આપણે.
હમ્મ
તો આમ જોવા જાય ને તો દુષ્કળ એટલે શું કે તમે દુષ્કળ જયારે પડેને પાણીની સાવ ઓચછત થય જય તેએમાં. તમા ગામ તાવ ગામના તળાવ છે કુવા છે નદીઓ છે. બધે બધું સુકાઈ જાય છે એટલે. નુકસાાનની તરીકે તને શું પાણી જ નથી મળતું અને એક માણસ ને ને બધા પ્રાણીઓને પણ. પાણી ની અછત થાય છે અને બહ બધી શંકા કેવડાવે છે. અને અતિવૃષ્ટિમાં શું છે કે તમારે પાણી જયારે વધી જાય કે આપ જોઈ કે એ પોર ની સિચ્યુએશન થઈ જાય છે એવી સિચ્યુએશન એમાં તમારે બધી બધી વસ્તુ પર પાક ઉપર પાણી ફરી હોય છે સુરત માં આપણે હાલની કંડિશનમાં જોઈએ તો સુરતમાં ઘણા ફ્લેટ અને એક એક બેબે માડ બધા ડૂબી ગયા છે ઘણું બધું નુકસાન એ જોવા મળ્યું પણ અતિવૃષ્ટ છે હું આમ જો દુષ્ળ કરતા થોડુંક ફાયદામાં છે આમ બે છે તો નુકસાન જ પરિબળો છે અને અતિવૃષ્ટિમાં એક પણર વરસાદ પડ એક સિઝન કે એક મહિનો બે મહિના ત્રણ મહિના સુધી આ પૂર રે કેવું નાાગે છે પછી પાછું બરાબર થ જ તળ ના પાણી છે ઊંચા આવી જાય છે એ થોડક ફાયદામાં આવે છે તો હોવાય છે એને એ બધું થાય છે પણ ભવિષ્યમાં પછી પાન ન ઉપયોગથી આપણે ઘણી બધી સીઝન ખેતી તરીકે સીઝન લહી શકાય બીજા કઈ પાણી નો ઉપયોગ કરવો કરી શકાય એ આપણને બેનિફિટ એ દુષકાળ કરતા વધારે મળે એવુ છે
પણ ફાયદો તો જરા કેવાય નહી
અને એલેઈ નુક નુકસાન જ છે વા તો દુષ્કાર્ળ ની હિસાબ અપેક્ષમ જોવા જઈાય ને તો એ થો ફાયદ મા પર દુષ્કાળ તે આપડને કઈ એક ટકાનો આપણે ફાયદો ઉપાડી શકીએ એમ નથી આમાં તો પાણી આપડણે આવી જાય છે તો પાણીનો ઉપયોગ થી તમારે તડ તો ભરાઈ ગયા તમારે એક જ બેર્ષ સુધી બીજી શાંતિ પાણી હવે ભવિષ્યમાં ખૂટશે નહી એમ આમાં તો પાણી જ નથી મળતું
હા એ તો આપડે છે જ આપડે આપડે શરીર નું જોયએ તો આપડ શરીરમાં સિત્તેર ટકા પાણી જોઈએ એમા આપણે ગુજરાતને સોળસો કિલોમીટર જેટલો દરિયો મળેલો છે એટલે દરિયાની લીધે આપણે પછી પાણી ની કમી તો થવાની નથી તો પાણી આપડ ખારું પાણી છે એમ એટલે એનાથી આપણે જમીન બગડે છે
હા
મેન તો દુષ્કાળને અતિવૃષ્ટિનું કારણ તો જો જંગલ છે એમ આપડે અહિયા ગીર સોમનાથ ને જુનાગઢ ની સાઈડ જોઈ ને તો ગિરનાર પર્વત ને ગીર ની ટેકોરી આવેલ છે એમ એના લીધે એ વરસાદ ખેંચ છે એટલે નોર્મલ વરસાદ થઈ જાય એમ દુષ્કાળની કોઈ દી પરિસ્થિતિ અત્યાર સુધીમાં આવી નથી એમ કચ્છમાંને જોય તો કચ્છમાંને ક કઈ રી રણ છે કે રણ પ્રદેશ પાણી નું કેવા થાય આપડે મેગ્રુ નથી જંગલો થાય એમ મેગ્રુવ ના જંગલો થાય જે ખારા પાણીમાં જ થાય ને એ જે દરિયા ની થાય એમ
હા મેગ્રુ એટલે હા અત્યારે અરે ગણી કે મેં અત હમણાં જ વિડીયો જોયા કેના મેંગ્રુ જે સ્પેસિફિક નામ જંગલ નામ જ રતે મંગરુ ના જંગલ જે તમે જો છો એ પ્રમાણે જ રાખેલા છે. ઘણા બધા જંગલો આપણી બાજુ તો ઓછા છે અમેરિકા જે ઠંડો વિસ્તાર છેને ત્યાં કરે છે તેમ એ થાય છે ચીકની માટી દરિયા જે હોય કે ન્યાંજ તેવા આવે હમણા તો વિડી ધ ચોમાસાની સીઝન ને અત્યારે બધા લાકડા કાપી કાપી કાપી ને એમાં વાવે છે. કેટકટાતા ઉગી પણ ગયા છે એટલે એ જલ્દી થી ઉગે છે પણ એ અત્યારે લાકડા તરીકે એ બહુ ઉપયોગી થાય છે બંગરું ભડું
મેગ્રુવ તો જો મેગ્રુવ જંગલોનું મેન કારણ શું હોય ખબર છે. કે મેંગ્રુ તો દરિયામાં જ થાય એમ દરિયા કાંઠે કે દરિયામાં એમ મોસ્ટ ઓફ દરિયા ની અંદર છે એટલે એને વધુ પાણી જોયએ એમ હી એ આપડે ક્યાં જોવા મળે કચ્છના દરિયા કિનારેને જોવા મળે ઈ ઈ જો સુનામીને આવે ને અતિવૃષ્ટિ આવે તો એનાથી ધોવાણ થતું અટકાવે જમીનનું હા એટલે મેગ્રુ નો જંગલ એ બહુ ઉપયોગી છે મેગ્રુો ન જંગલો અ ભારતમાં આપણે આ કિનારે જોવા મળે છે રાજસ્થાનમાં જોવા મળે છે. બીજા એ વધારે પડતો જોવા મળે યુએસમ અમેરિકા જોવા મળે મેગ્રુવ ના જંગલો મેગ્રુવ ના જંગલો એ તો જોવા મળે. પ્લસ એનું એક અ પ્રાણી કેહેવાય ખારાઈ ના ઊંટ
હ.
ખારાઈ ના ઊંટ છે દરિયામાં તરી શકે એમ જેમ તરતા ઊટ પણ કહેવાય જે મેગ્રુ જંગલો ખાઈ ને જીવી શકે એમ એટલે ગય પણ થાય તો જો દુષ્કાળ આવે તો એ દરિયો ઓછો થાય. દરિયા સાવતો ન જાય એટલે બધા નુ રહેણી કેણી એની ઉપર ટકી રહેે એમ જયારે જો અતિવૃષ્ટિ આવે તો તે એ બધું ધોવે જાય એટલે કઈ રહી જ નહી એમ જો તમે ઢોર કે કઈ નો રે તો કરવાનું શું એમ પાણી તો તમારે ઊંચા થઈ જાય બધું થઈ જાય પણ તમારું ઘર માં માં બધા પાણી વહી જાય પછી તો કરવાનું શું
હમ બરાબર વાત છે હ એટલે એ પ્રમાણે એમાં છે પણ એ ત કે ની ચડવા છે બધી રીતે આપણને બેનિફિટ આવે. ઉમ જો તો વરસાદ લાવવા માટે એ કામ આવે છે પછી રણ છે તો રણ ને આગળ જે વધે છે એને પણ અટકાવે છે. જમીન કે માટી ન વધારે પડતો વરસાદ આવી ગયો હોય તો એનો જે ભોવે છે ને મૂરિયા છે કે પોતે વરસાદ છે એટલે પવન જે વધારે ફૂંકાય પવન ને પણ અટકાવે છે. જમીનનું જે ધોવાણ છે એ મૂળિયા થકી એ અટકાવે છે બીજું કે તમને ઓક્સિજન આપે છે કાર્બન ડાયક્સાઇડ બે છે. એટ જાણવાના તો અસંખ્ય બેનિફિટ આપણને જોવા મળી રહે છે.
એ બેનિફિટ છે. તોય આપડે બનાસકાંઠા ને જોઈએ અરવલ્લી ની પર્વતમાળા છે આ કેે અહીંથી આપડે રાજસ્થાન સુધી જાય છે એ પર્વતમાળામાં એટલા વૃક્ષો છે તો એ વૃક્ષો કાપે છે.
તોય ક અલા એ મેન મેઈન પ્રશ્ન જ આપણે એ છે કે આપણે જે ઇન્ડસ્ટ્રી આપણે વધારે પડતી જે વિકાસ થઈ ગયો છે એ જ આપણે આપણને નુકસાન કરે છે એયાં થકી આપણે. બધા મશીન થી એ બધું જાડવા કપે છે એ નુકસાનકારક થાય છે એના લીધત્ય તાપમાન વધી ગયું છે. ગ્લોબલ વોર્મિંગ ગયું એ એની આપણે જેલા કાપી એ કરતા ભમ પ્રમાણમાં આપણે સમુ વૃક્ષો ને ભાવભાજી.
હા એમ જ કેહેવાનું છે ને જો એ વૃક્ષોને બધા કાપી નાખે તો વરસાદ થાય નહી અને જે થાય ત્યાં બહુ વધી જાય છે એમ તેનું મેન કારણ એ અરવલ્લી ની પર્વતમાળા છે જે અત્યારે સરકારે પેલા હા પડીથી પણ હવે કોર્ટ ના આદેશ પ્રમાણે પછી ના પડેલી છે.
હા.
તો હોય પણ જો એટલું કપાઈ ગયું તો એ બધું આ પ્રાઈઇવેટીકરણને કારણે જો સરકાર ને પૈસા દેખાય.
અ ન્ડસ્ટ્રી ના ન્સ્ટ્રી જ આવે છે. નહી અને એ બેનિફિટ સરકારને કરી દે ધાર કે ઇન્ડસ્ટ્રી આવે તો એના જે પૈસા છે. એ આવે છે સરકારી જમીન તરીકેર બનીને ડુંગરા ની બધું છે.
હા.
પ્રાઇવેટ માલિકી નથી એટલે એમાં સરકારી અને એમ કે ઇન્ડસ્ટ્રી પણ ઇન્ડસ્ટ્રી અંદર કેટલા પશુ પંખીઓ કેટ કેટલા જાનુવરો એમાં રહે છે અને એ પછી આપણને ભવિષ્યમાં નુકસાન કરે છે અને અત્યારેાર તો એમાં રાજસ્થાન વાળા જે આપડે લોકો છે એને કેટલો બધો વિરોધ કરો છ કે કેટલા રોડ ઉપર માણસો પણ આવી ગયા એમાં
અને આપડે એઈ જોયએ ને તો કે કચ્છના રન આપણે દુષ્કાળ ની વાત કરતા હતા ને તો કચ્છના રણમાં બે મેન તો અભયારણ્ય છે રેડી એક તો ઘુડખર એક તો જંગલી ગધેડાનું ઘુડખડ એવું પ્રાણી છે ને જે આખા વિશ્વમાં આપણે ગુજરાત માં પણ જોવા મળેુડ તેની સંખ્યા અત્યારે સાતસો છે. ઈ પણ અત્યારે મરતા જાય છે કેના કારણે ગરમી ના કારણે જે પક્ષી છે. જે બહુ વજનમાં ભારે હોય છે કોરાડ કેહેવાય એને
શું કેવાય.
કોરાડ કોરાડ એ પક્ષીનું નામ કુરાડ પક્ષી અભયારણ છે. એ આપડા કચ્છના મોટા રણમાં આવેલું છે મેઈન તો
બરાબર છે.
એવે જો એ આ ગરમીને કારણે મળરતું જાય જો જો આવી આવી પ્રજાતિ લુપ્ત થતી જાય તેનું મુખ્ય કારણ શું છે આ દુષ્કળ અતિવૃષ્ટિ એમ અતિવૃષ્ટિ તો કચ્છ જોવા નથી મળતું દુષ્કાળ નું મેન કારણ છે એમ આપણે એશિયા એશ છે આપડણે સૌરાષ્ટ્ર માં જ જોવા મળે
હા.
આખા વિશ્વમાં એશિયા સિંહ ખાલી આપણા સૌરાષ્ટ્રમાં જોવા મળે એ રીત એમાં આખા વિશ્વમાં આ ઘોરડ પક્ષી છે. એ આપડા ખાલી કચ્છમાં જ જોવા મળે એમ બીજા કઈ જોવા જ નથી મળતા એનો હા આખા વિશ્વમાં એનું એક જ અભયારણ્ય છે પણ આપણે અહીંયા
એ કેટલી મહાન વાત કેવાય પણ એ આપે આપડે જણાવતા નથી ને પછી આપડે ને આપડે કહીએ અત્યારે આપણે ચીતાનું જે કઈએ છીએ ગુજરાતમાં આખ ઓલ ઓવર ઇન્ડિયામાં બહુ ઓછા પ્રમાણમાં ચિત્તા છે. અને એ પછી વિદેશ થી તમે મંગાવોં પછી એ સાચવો એની કરતા અત્યારે જે છે એને સાચવી લેવુ વધારે
નહીં એ તો છે જ નહી તે તો સાવ નહીવત જ કેવાય.
અને એની સંખ્યા એક થી દસ ની અંદર કેમ કઈક છે એટલાય નથી
એ બધા એ છે કેમાં ખબર છે અભયારણ્યમાં એમ
હા ક રીતે સા જંગલમાં નથી પ્રોપર હમણાં સાત કે એમ ક એકવીસ એમ ચીતા બધ બધા પાછા મૃત્યુ પણ પામેલા છે.
હા નહી જીવતા છે આઠ ચિત્તા લાવેલા છે આપડે મેંગોલિયા દેશ થી
હા એમાંથી મરણ પામ્યા હતા કઈક રોગ ના કારણે એવું કઈક વાત
ના એ એના એમ એમ હતું કે એને પછી આપડે શું કેવાય? અહીંયા ઓલું પ્રજન છું માદા ચિતા હતી એ ચિત છે ને પાચ બચ્ચે છે તેમાંથી લગભગ બે મરી ગયા હતા અને ત્રણ જીવે છે એમ
તે એવું કસમ થઈ ગયો એ બરાબર છે તો ચાલો આપડા કોલ ને અગિયાર મિનિટને પચાસ સેકન્ડ થઇ ગયા છે
હમ હમ અંત અંત આપીએ.
ઓકે.
હ.